અવાજ આવે છે?
હા આવે છે આવે છે બોલો બોલો શું કેવું છો ઘણા દિવસ પછી યાદ કર્યા?
બસ આ નવરો પડ્યો હતોને કીધું હમણાં ન્યૂઝમાં જોતો હતો. કંઈક ભારત સરકાર કેશલેસ ભારત બનાવવાનું. અભિયાન શરૂ કરવાની છે એવું જોયું મે ન્યુઝમાં. એને મેં કીધું ચાલો એના વિશે હવે વાત કરી.
હા બરાબર છે એ પણ હવે ભારત સરકાર તો ઘણું બધું એના ઉપર પ્રોત્સાહન આપી રહી છે.
હ
કે હવે તમારે વેરા છે ટેક્સ છે એ બધું ઓનલાઈન દેવા લાગી છે એટલે બધું હવે ઓનલાઈન જ પેમેન્ટ વધારે ચાલે છે. તમારું શું કેવું છે તમે યુઝ કર્યું છે કોઈ દિવસ ઓનલાઈન પેમેન્ટ?
હા હું પણ ઓનલાઈન પેમેન્ટ જ યુઝ કરું છું, અને એમાં પણ હા આપડેય યુ પી આઈ થ્રુ જ કરું છું સૌથી વધારે તો. આમ કાર્ડ કે એવી રીતે કાર્ડ ન યુઝ તો કદી નથી કર્યો આજ સુધીમાં, યુ પી આ થ્રુ જોવાનું પેમેન્ટ કર્યું છે, તમે કેવી રીતે પેમેન્ટ કરો છો?
હ કાર્ડ અને યુપીઆઈ બંને નો યુઝ કરું છું હવે એમાં એવું છે ને કે મારી પાસે ક્રેડિટ કાર્ડ પણ છે તો આ ડી માર્ટ ની એવામાં જોઈએ ને ત્યારે અ ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરીએ ક્યાં તો કોઈ કઈવી જગ્યાએ એ પેમેન્ટ એટલે શું છે. આપડે કેશ આપીએ હવે મેં ગણતરી એવી કરી હતી કે એમાં અમુક પોઈન્ટસ મળે રિવર્સ મળે એવું છે ક્રેડિટ કાર્ડમાં. તો જયારે ડીમાટમાં પેમેન્ટ કરીએ હા પેમેન્ટ કરીએ. ત્યારે શું છે કે એમ પણ આપણે કેશમાં જ લેતા હોઈએ તો એ કેશ જે છે તે હું ક્રેડિટ કાર્ડ થી પેલા ત્યાં પેમેન્ટ કરી આવું એટલે અમુક પોઈન્ટ મળે મને તો એ પોઈન્ટમાં તો મારે ક્યારેક સમજો મુવીઝ ને ટિકિટ ને ફ્રી થઈ જાય ક્યારેક જવું હોય તો અઢીસો ત્રણસો રૂપિયાની ટિકિટ હોય તે હા ફ્રી થઇ જાય અને બીજું કે ક્યારેક હા એ વસ્તુ સારી છે બીજું કે એનો મેન ફાયદો અમારે એ છે કે હવે ક્રેડિટ કાર્ડ થી સૌથી ઝડપી સબિલ સ્કોર નું નામ
એ બે મ હા એજે ને પાછું હા તો મને ખબર જ નથી કે આવી રીતે મૂવી ની ટિકિટ શુધી ફ્રી થઇ જતું હોય ક્રેડિટ કાર્ડ ઉપર
હા અને બીજું કે એમાં શું છે કે પેલું સિબી લ સ્કોર તમે સાંભળ્યું હશે જયારે લોન લઉ ત્યાંરે એ સીબિલ સ્કોર બેંક વાળા ચેક કરે એનો ખ્યાલ છે તમને
જો હલો
હલો
હા એ કામ આવી ગયુ હતું એટલે હા આવે છે તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
હા હા એટલે હું એ કેતો હતો કે સી બિલ સ્કોર ને એવું બધું મતલબ એનો ફાયદો છે બેનિફિટ છે કે તમારે હ એ વધી શકે એનાથી શું છે કે ભવિષ્યમાં તમારે લોન કે એવું કશું લેવું હોય. તો તમારે ઈઝી થઈ જાય એમ
હા એ વાત તો તમારી સાચી જ છે કે એટલે આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધારવો જોઈએ એમ તમારું કેવું એવું છે.
હા હવે એને વ્યવસ્થિત રીતે આપણે યુઝ કરીએ ને હવે એવી રીતે નહી કે બેંક સમજો કે આપડે અમે ક્યારેક બિઝનેસ માં પણ યુઝ કરીએ જે હવે હવે વેપારી કોઈક વેપારી અમને છે મંથનું ક્રેડિટ આપે કે એક મંથ સુધી મતલબ અમે પેમેન્ટ એક મથ પછી કરીએ તો એ પેમેન્ટ છે તે અમે ક્રેડિટ કાર્ડ થી કરીએ તો અમને છે ને ક્રેડિટ કાર્ડ કમની આપડે ચાલીસ દિવસે તમારું બિલ બને ક્રેડિટ કાર્ડ નો તો એમાં શું થાય કે અ મંથ હુ સુધી તો અમે પેમેન્ટ ના કરીએ વેપારીને અને પછી જયારે પેમેન્ટ કરવાનો ટાઈમ આવે ત્યારે અમે ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરીએ એટલે શું છે. એ બીજા ચાલીસ દિવસ નો હોય વધારે હા ટાઈમ મળી જાય આપણને પેમેન્ટ કરવા માટે તો એના લીધે અમને છે તે બે બે થી અઢી મહિના જેટલો ટાઈમ મળી જાય. પેમેન્ટ કરવા માટે એટલા દિવસની ક્રેડિટમાં આપડો જે માલ હોય. તે બધું વેચાઈ જાય અને જે પ્રોફિટ હોય તે આપડે કાઢી લઈએ અને જે મુદલ હોય તે ક્રેડિટ કાર્ડમાં ભરી દેવાની બિલ મતલબ આ બિઝનેસ કરવાની એક સ્ટ્રેટેજી બિઝનેસ કરવાની એક રીતે આ સ્ટ્રેટેજી છે કે આ રીતે પણ કરી શકાય એમ.
હા તો કોઈ પર્સનને ટ્રાન્સફર કરવા તો પણ ક્રેડિટ કાર્ડ થી કરી શકાય એ
હા કરી શકાય ને પણ એમાં એવું એમાં શું છે. કે કોઈ પર્સનને તમે જયારે ટ્રાન્સફર કરો ને. હા એનો બિઝનેસ એકાઉન્ટ કારણ કે એને જો તમે ટ્રાન્સફર કરવા હોય ને જો પર્સનલ સેવિંગ અકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરો તો એમાં ચાર્જિસ લાગે એટલે પછી આ વસ્તુ સારી છે કે જો તમે કોઈ બિઝનેસ અકાઉન્ટમાં કે એમાં ટ્રાન્સફર કરો ને તેમાં રૂપે ક્રેડિટ કાર્ડ હોય તમારી પાસે તો એ સૌથી બેટરમાં બેટર ઓપ્શન છે. તો એનાથી તમે એનીથિંગ મતલબ ક્યુ આર કોડ ની જેમ સ્કેન કરીને પણ યુપીઆઈથી ટ્રાન્સફર કરી શકો ક્રેડિટ કાર્ડ થ્રુ
યુકે એમ
હા ગૂગલ પે માંથી તમે ટ્રાન્સફર કરી શકો.
આવતો ક્રેડિટ કાર્ડ નું મને ખબર જ નથી ડેબિટ કાર્ડ નું ખબર હતી કે એનાથી આપણે યુપીઆઈ થ્રુ કરી શકીએ. અને હું તો એવી રીતે જ કરું છું ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ આ ક્રેડિટ કાર્ડનું તમે કીધું એટલે ખબર પડી. પણ એમાં મારે ફાધરને છે બરોબર ક્રેડિટ કાર્ડ તો એમાં કઈક એમને એચડિએફશી આપું છે તો પછી હમણાં અમે રિચાર્જ કર્યું તું ત્રણ મહિનાનું ફોનમાં એક સાથે બરોબર તો કઈક આ સો રૂપિયા નવસો રૂપિયા રિચાર્જ થાય ને તો નવસો ને દસ રૂપિયા કપાના હતા ચાર્જ સાથે તો હવે એમ કરતાં ખોટું વધારે આપણે ચાર્જ ચૂકવવા પડે એમ કરતાં જ પછી આપણે ડેબિટ કાર્ડથી ડાયરેક્ટ ખાતામાંથી કરી દઈએ તો શું ખોટું
હા પણ એમાં છે ને તમારા એમાં જો ક્રેડિટ કાર્ડ ના પણ વર્ઝન આવે વિઝા માસ્ટર અને રૂપે એમાં જે તમારું રૂપે ક્રેડિટ કાર્ડ હોય ને તો લગભગ ચાર્જ નથી લાગતો પણ જો તમારો વિઝા કે માસ્ટરકાર્ડ હોય ને તો તેમાં ચાર્જ લાગે હમણાં મારી પાસે જે છે ને હવે એમાં એવું હતું ને કે જે મેને કાર્ડ કરાવ્યું છે ને તે અકાઉન્ટમાં તે પાન કાર્ડમાં સિવિલ સ્કોર નતો તો ક્રેડિટ કાર્ડ છે ને એ લોકો સિબિલ સ્કોર વગર નહીં આપે સ બિિલ્સ પૂરે લોકો પેલા ચેક કરે જો તમારો જો તો તમને ક્રેડિટ કાર્ડ મળે તો હવે એમાં એવું છેને કે મારે એ ક્રેડિટ કાર્ડ અ લેવા માટે સામે એફડી મુૂકવી પડી ત્યારે મને એ ક્રેડિટ કાર્ડ મળ્યું એટલે હવે જો એક ક્રેડિટ કાર્ડમાં હું વરસ દોઢ વરસ યુઝ કરીશ અને પછી હ ક્રેડિટ કાર્ડ બંધ કરી દઈશ ત્યાં સુધી શું છે કે સિબિલ એકદમ મતલબ સારો જનરેટ થઈ જશે પછી મારે એફડીબી બ્રેક કરીને મારે બીજે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો થાય હવે એ ક્રેડિટ કાર્ડ નો ફાયદો શું છે કે ઇન મારે કોઈ વખત લોન લેવી હોય છે સમજો કે જેવી રીતે હું યુઝ કરીશ ને જેટલો લોંગ ટર્મ એટલું ક્રેડિટ લિમિટ વધતી જાય અને બેન્કો પણ તમને એટલી વધારે ઓફર આપતી જ તો હમણાં મારી પાસે જે છે ને તેમાં મતલબ આ ડીમા કે એમાં ક્યાંક અમે ખર્ચો કરીએ તો એમાં પોઈન્ટસ મળે કેવી રીતે ક્યારેક છે તે બેંક ઓફર આપી ને હા નવી સ્થિકિ જ નહી એવું ફ્રી માં આપે તો એવી રીતે યુઝ કરું અને બીજા દિવસે હું કેશ ભરી આવું છ ડિમાર્કમાં ડાયરેક્ટ વાના હતા ત ડાયક બેંકમાં ભરીને એમાંથી ટ્રાન્સફર કરી દઉ એવી રીતે બિલ ભરી દઉં તો એટલું જ ખરું કે તમારે એનામાં છે ને બઉુ ધ્યાન રાખવું પડે કે જો ઓવરડ્યુ કે એવું ના થવું જોઈએ ચાલીસ દિવસ ના ટાઈમ આપે એટલે તમારે એના થી પેલા પેમેન્ટ મતલબ ક્રેડિટ કાર્ડ ું બિલ ભરી દેવાનું
હા નતો આમ તો પછી પેલું પણ હોય છે ને કે બેંક એકાઉન્ટ નથી ઓટોમેટિક કટ થઈ જાય એવું પણ હોય છે ને
હા એ પણ હોય છે ઓટો ડેબિટ જો તમે ચાલુ રાખ્યું હોય તો એ અમુક નિશ્ચિત તારીખે જોઓ. મારું બિલ વીસ તારીખે બને છે દર મહિનાની તો સમજો બિલ બન્યું એને પંદર દિવસમાં એ લોકો આપણને ટાઈમ આપે પેમેન્ટ કરવાનો વીસ તારીખે બિલ બને એટલે આપણે તારીખ નક્કી કરી હોય કે પચીસ તારીખે ઓટો ડેબિટ થઈ જવું જોઈએ જે બિલ હોય તે એ રીતે આપડે હેઝલ ફ્રી મતલબ ટેન્શન પણ ના રહે ઓટોમેટિક કપાઈ જાય.
બ‌.
તો એના કરતા બેસ્ટ ઓપ્શન હું તો પછી. પસંદ કરો તો જાતે જ મારી જાતે જ હું પેમેન્ટ કરી નાખું છું. કારણ કે એનાથી શું છે કે આપડા મગજમાં પણ રે કે આ તારીખે આપણું બિલ આવે છે. અને કોઈ બિલ બાકી નથી રહ્યું કે એવી રીતે મતલબ મગજમાં રહે તો આપણને ખર્ચ કરવાની પણ ખબર પડે.
હા. એ તો છે એ વાત તમારી સાચી તો એમાં ક્રેડિટ કાર્ડમાં લિમિટ હોય છે કે એક લાખની કે બે લાખની કેવી રીતે બરોબર
હા સ્ટાર્ટિંગ માં તો તમને ત્રીસ, પાંત્રીસ, છત્રીસ, ચાલીસ જેવી લિમિટ આપે એ લોકો
એટલે મારા ફાધરનું લીધુંને તો એમાં તો નવું બેંક એકાઉન્ટ જ ખોલ્યું હતું અને એચડીએફસી નું ક્રેડિટ કાર્ડ છે તો એમાં કંઈક એમને એહ્શિક નેઉ બજારની લિમિટ છે.
હા એટલે એમનું શું છે હવે બેંકો છે ને ટ્રાન્ઝેક્શનને એ બધું જોઈને. પછી બેંક અકાઉન્ટ મતલબ હવે એવું નથી તમારા ફાધર નું બીજે પણ ક્યાંક. જૂનું અકાઉન્ટ હોય. એ બધા ટ્રાન્ઝેક્શન ને બધું જોઈ ને એ પ્રમાણે મતલબ વ્યવહાર કેવા.
એટલે એમાં. હા એટલે એમાં કેવું હતું કે અમારે આ જે ઘરની લોન હતી ને તો એ ઘરની લોન માટે અમે. સ્પેશિયલ એચડી એફસીની લોનમાં એમને. ફાયદો થતો હતો તો એના માટે એચડીએફસી બેંક એકાઉન્ટ ખોલાવ્યું. અને લોન એચડીએફસીની કરી પછી અમે ઘર માટે.
હા બરાબર તે.
એટલે પછી. કદાચ એના હપ્તા રેગ્યુલર ભરા તો એના કારણે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારે હોઈ શકે. કે એવું મને લાગે છે.
હા બસ એના લીધે હોય શકે હવે મારે છે હમણાં મેં નવી કાર લીધી. તો એમાં પ્રોબ્લેમ શું થયું. કે અમારા ફેમિલીમાં કોઈ ન મતલબ કોઈ ન સિબિલ હતો જ નહી. એટલે લોન હવે કાર તો કેશમાં લેવાય ને બધી આખી. એટલે થોડુંક લોન કરવું પડ્યું હવે લોન નુ કરીએ. ટેક્સ તો આપી દઈએ પણ સમજો કે પછી ઈન્કમ ટેક્સની નોટિસ આવેને બધું. પ્રોબ્લેમ થાય એટલે અરજી લોન માં કરી. હવે લોન કરવા ગયા ને તો કોઈ પણ બેંક વાળા બધા એમ કે ક. તમારો સિબિલ નથી કેમ કે તમે કોઈ કોઈ દિવસ લોન લીધી નથી. તો ત્યારે અમને બઉુ તકલીફ પડી પછી અમારી જે જૂની બેંક હતી ને બહુ વર્ષોથી. જ્યાં ઓલ્ડ અકાઉન્ટ છે એસબીઆઈ માં. ત્યાં અમે વાત કરી તો એ લોકો અમને એ લોકો ની બેંક. ની ક્રેડિટ ઉપર અમને લોન આપી. કે તમે જૂના કસ્ટમર છો, એટલે તમને મતલબ લોન ઇન્ટરસ્ટ રેટમાં પણ અમને ફાયદો કરી આપ્યો અને લોન પણ એ લોકોએ તરત જ ઈસી્યુ કરી આપી હો એનામાં શું છે. ત હજી જો અમારો. કોઈનો સબિલ પૂરો થ ને તો હજી પણ અમને લોન સસ્તી પડતે. પણ આજથી પેલા કોઈ વખત લોન લીધી ના હતી એટલે એ પ્રોબ્લેમ ના લીધે. અમારે. આ તકલીફ કરવી તે કેવી પડી, એટલે શું છે કે હવે બીજા બધા અકાઉન્ટ છે ને તે લોકોમાં તૈયારી જ રાખીએ છે. કે ક્રેડિટ કાર્ડ હોય, તો શું છે કે ભવિષ્યમાં લોન લેવી હોય, તો સિવિલ સ્કોર જનરેટ હોય તો એનાથી થઈ જાય એમ.
ઈ તમે ઓમ બેંકમાં જે આ યુ પી આઈથી, કે એવી રીતે ટ્રાન્ઝેક્શન કરતા હોય, તો એના ઉપર જનરેટ ના થશે?
નહીં એના ઉપર જનરેટ નહીં થાય. એનામાં થાય પણ તે ઓનલાઈન ક્રેડિટ કહેવાય, જે તમે હમણાં ગૂગલ પે માં સાંભળ્યું છે ફ્લેક્સ સ કરીને એવી રીતે, ગૂગલ ફ્લેક્સ, પે ફ્લેક્સ. તો એ લોકો અમુક લિમિટ સુધી તમારા ટ્રાન્ઝેક્શન જોઈને તમને મતલબ આપે. પણ એનામાં શું છે કે બઉ ટર્મ્સ એન્ડ કન્ડિશન અલગ-અલગ હોય, એ થોડુંક મતલબ અઘરું પડે. જો એનામાં પેમેન્ટ તમારે બહુ યાદ રાખવું પડે, પેમેન્ટ એકદમ ફરજિયાત ટાઈમ ટુ ટાઈમ કરવું પડે, તો એમાં એક હફ્તો બી તમે મતલબ ભૂલી ગયા કે એક એક ટર્મ બી ભૂલી ગયા કે તો એનો મતલબ એટલો બધો ચાર્જ હોય ને એ તમાર જેટલું પેમેન્ટ બાકી હોય તેના કર તેનો ફિફ્ટી પરસન્ટ એ લોકો ચાર્જ જ લઈ લે.
ક્રેડિટ કાર્ડ વગર બી તમે લોન લઈ શકો, મેં કર્યું હતું મારા અકાઉન્ટ એમેઝોન પે લેટર કરીને જે એમેઝોન નું છે ને તેના પર.
હા. શું કહો છો? હા, બરોબર.
તો મે તેના પર મેં કર્યું હતું, તો એમેઝોન પે લેટર માંથી થયું હતું એમ.
હા, એટલે મૂળ આપડે જોવા જઈએ તો આપડે ઓનલાઈન સારું, કે આપડે કોઈ પણ કામ હોય કે આવી રીતે કોઈ પણ લોન લેવી હોય તો એના માટે જો આપણે ઓનલાઈન યુઝ કરતા હોય તો આપણે સરળતાથી લોન મળી શકે. ઓમ કેશમાં એ ના મળે.
કેશમાં એ ના મળે. અને ક્રેડિટ કાર્ડના તો બહુ ફાયદા છે. જો તમે એને વ્યવસ્થિત રીતે યુઝ કરો ને મતલબ અહ તમે એને ઉ